કેમ છો મેહુલ પ્રજાપતિ?
મારો અવાજ આવે છે.
હા તમારો અવાજ આવે છે.
સારું સારું એ મ ખેતી વિશેે વાતચીત કરવી. કે એટલે એવો કોલ કર્યો તમને.
હા તમારે ખેતી વિતેશે શું શું જાણકારી જોઈએ છે હું એગ્રોમ
એવું એમ. તમારે એગ્રો ક્યાં આવેલી છે.
હા મારે એગ્રો ડીસાની અંદર સેન્ટર છે ત્યાં અલગ અલગ વિસ્તાર ન બ્રાન્ચ આવેલ છે.
અચ્છા.
હા તો તમારે કયું નજીક શેર પડે હૈ.
પડે.
ત્યાંય મારી બ્રેન છે.
શું નામ છે? અમારે.
હા અમારે એગ્રો નું નામ વિકાસ એગ્રો સેન્ટર લ કરેલું હે ત્યાં રેલવે સ્ટેશનની બાજુમાં
હા હા હા. અમે મગફળ ગેલકી ફેર ત્યાંથી જ લાવી દે.
હા બરોબર. હા તો તમારે તમારું બિયારણ કેવું આવ્યું
બિયારણ તો સારું આવ મગફળી પણ સારી ઊગી છે
એવું એમ ને તો ત્યાંથી વિટામિન માટે ને દવા માટે તે
હા ત્યા એમ તેઓય કીધું કે દવાઓ અમે કશું ત્યા લેવા આવજો
હા તો તમારે કેટલા દિવસ થયા આવે
રવે પંદર દિવસ જેવું થયું
પંદર દિવસ થયા એમ ને તો તમારે પંદર દિવસ ની અંદર તમારે એક નિંદામણની દવા હાલવાની રહેશે ત્યાં નિંદમણ ની દવા હલ્યા પછી તમારે જો જેનું પ્રોત્સાન મળને એ દવા ઉપર એને આથેને હશે
હા નિંદાવનની દવા તેમને કહ્યું કે બે દિવસ પછી આપી દેજો
હા
પીન હ નિંદા પણ નહી થય હવે
હ નિંદાબનની દવા આપી દીધી તમે
હા હા
હા તો તમારે નિંદામણ કેટલું ઓછું નીકળ્યું કે ગતું નઈની નીકળ્યું કે ત દવા નાખી કેટલો અંદાજ કેટલો ફેર પડ્યો
પેલા ની પેલા જયારે અમે બીજે થી લાવતા ને ત્યારે વધુ નિંદા પણણ નીકળતું કે ભાઈ તો કતું નીકળ્યું જ નથી
બરોબર તો તમારી દવા કમ્પ્લીટ સારી આવશે સારી આવશે સસ્તી આવેશે તમારે ખેતરમાં નાખશો તો કા બી કરશે
હા હા એટલે તમે આ તમારે ખેતી તે કરો છો ને તમે પણ
હા અમે ખેતી કરીએ છીએ અ એગ્રો ભી ચ ચલાએ છીએ
અચ્છા તો તમે શું આવ્યું છે હલથી ફેર
તો વાવ્યું છે તો મગફળી વાવે છે અને એરંડા વાવ્યા છે પછી મકાઈ વાવી છે આવું અલગ અલગ ખેતરોમાં કરેલું વાવેતર કરવામાં આવ્યું છે અમારા ખેતરમાં
એવો એમ
હા
મગ ફરી તો મગફળીમાં કેટલા દિવસ છે તમારે
હા મારા મગફળીમાં અંદાજે એક કોને સાત કે આઠ દિવસ થયા અમારે ફાાઈનલ આઠ દિવસ થઈ જાય મગફાળીમાં હવે અમારે ત્યાં ટપક સિંચાઈ પદ્ધતિ છે ત્યાંમાં મામારે દવા આપવી પડશે ંદામણની કે જેથી કરીને અમારા ખેતરમાં ખોળના ઉગે અને વ્યવસાય સારો બહેન એમનું પ્રોત્સાહન અને નિંદા મડ
એ તમે ટપક ચિંતા એ બતાવી દ આપ ઉપરાથ
હા અમે ટપક વાપરીએ છીએ
એવું એમ એટલે જો ત ફૂવારા પદ્ધતિ નહ વાપરતા
ના હવે ફુવારા પદ્ધતિ અમને થોડું ઓશું પસંદ આવે છે ત્યાં પાણીનો બગાડ વધારે થાય છે વેડફાય છે વધારે નહી અને જમીનને બી ફળદ્રુપતા વધારે પ્રમાણમાં મળતું નથી
એવો એમ અમે તો હાલ ફુવારા પદ્ધતિને તું કરી છે આવ હવે વિચાર છે કે ટપક પદ્ધતિ વાપરીએ
હા તમારી બિલકુલ વાત સાચી છે તો ટપક ભી ગોઠવાઈ શકો છો ટપક માં ડાયરેક્ટ સીધી રીતે તો ત્યાં નળીંગથી ત્યાં ત્યાંનું દવા ભી આપી શકો છો
છે ટપક સીન
ના અમારે ટપક સિંચાઈ ની તો દુકાન તો નહીં પણ અમારે એક મિત્ર તરીકે ઓળખવામાં આવશે ત્યાં મિત્રનીુખ કો છેી
એવું એમ ત્યાં બધો સમાન મળી જાય
હા ત્યાં તમારે કો એક તમારો બધો સમાન મળી જશે ને તમારે ટપ ટપક નું બધું આખે જેનો બટન આવે એકન જેડ બધા બટન મળી જશે
એવું એમ તો એટલે તમે જે ખેતી કરો હો એમાં ખાતર કયા કયા નો
હા અમારે ખેતી કરીએ તો ત્યાં ડીએપી ખાતર પછી યુરિયા ખાતર સલ્ફેટ ખાતર પછી ખવડ નિંદમણની દવા પછી વિકાસની દવા અલગ અલગ જે બાટલીઓ અને તેમનો વ વસ કરવામાં આવે છે ત્યારે મિક્સ કરીને પછી અમે દવા આખીએ છીએ ખાત નાખીએ છીએ
એવું એમ જો ત પશુપાલન જેવું વ્યવસાય કરો તો પશુ પાલન ન
પશુપાલનનો વ્યવસાય કરીએ છીએ ત્યાં પશુ પલન ને કાસારો અથવાને એ બાજરી ના જે પૂળા ન આવે તે કાસચારોી નાખીએ છીએ
એવું આમ અમે પણ પશુપાલનનોો વ્યવસાય કરી
હા તો તમે હા તમે પશુપાલન નો વ્યવસાય કરો છો તો અંદાજે કેટલું બધું પેલું પ્રોત્સાહન મળે છે તમને કેટલું ઉત્પાદન મળે છે
જો હાલ તો અમારે પાંચ દિવસ છે ને દસ ગ અ છે એટલે પેસો નું પ્રતિ લિટર દૂધ પ્રતિદિન નું દૂધ થાય અંદાજીિત ગણો ને પચાસ લીટર જેટલું અને ગાયનું સો દોઢસોે જાય એટલે અંદા અંદાજે અમારે દિવસ છે એ
ત અંદાજે દિવસે આઠ પંદર હજાર જો
હા હા આઠ થી પંદર હજાર થઇ જાય એમાંથી ચાર પાંચ હજાર ખર્ચો
હા તો તમારે દિવસે દસ હજાર તો. ચોખ્ખા વધતા હશે. તમારું ચોખ્ખું બિલ આવતું હશે. ચોખો સેલેરી આવતી હશે
હા, હા, પંદર દિવસે પગાર આવે તેમાંથી અમારે હા. અમારે પણ કેમ તમારે કેટલા દિવસે આવે.
પગાર આવે જેમ કે પેલી તારીખ ટુ પેલી તારીખે અમારે પગાર આવી હી જાય.
ના, મારે એવું નથી. કે અમારે. તો પંદર દિવસે પગાર આવી જાય.
હા, બરોબર તમારી વાતએ સાચી છે, પંદર દિવસે આવો જોઈએ. હા. પણ, અમારે તો. શું. અમારે સરકાર થોડીક એવી હે. ને અમારે સરપંચ ગ્રામ પંચાયત માં બધા લોકો એવો. નિર્ણય કરેલો છે. કે તમારે એક એક. ને જા હા તો પગાર આવવો જોઈએ.
ના. ના. વાત સાચી
હા.
તો તમે. જે એગ્રો, ચલાવો છો. તેની કઈ દિશા માં ફ્રેન્ચ ક્યા એસી આવેેલી છે
હા. મારે ડીસા માં ફ્રેન્ચાઇઝ આવેલી છે. ત્યાં અને એ ફ્રેન્ચાઈઝ માંથી અલગ અલગ બ્રાન્ચ બનાવેલી છે. અમારે
અચ્છા, તો આપણેે જે આ મગફળી ની ખેતી કરીએ.
હા.
સારી મગફળી કઈ આવે.
હા. સારી મગફળી ઉત્પાદન માટે એ. એનું કંપની પ્રમાણે અલગ અલગ બિયારણ આવતું હોય છે. ધારો કે રેનો આવે છે છે ચોવીસ નંબર આવે છે. બાવીસ નંબર આવે છે. વીસ નંબર આવે છે. પછી અપ્પ્લે મગફળી આવે છે. એમ અલગ અલગ. અ બિયારણ આવે છે. એમનું તમારે જે પ્રોત્સાહન વધારે જોતુ ઉગતું હોય તો તમારે મોઘા ભાવનની પોત્રીસો વાળી તમારે હા હા હા ઉત્પ ઉત્પાદન તમારે સારું મળે તો પોત્રીસસો રૂપિયા નું... બિયારણ આવે છે. એ બિયારણનું નામ... બિયારણ નું નામ છે અરેનો.
અરેન એમ.
હા.
ભાવ શું એના ભાવ માર્કેટ ભાવ શું ચાલી રહ્યા છે.
હા મા ક્રિકેટ ભાવ તો ચાલી રહ્યા સે પોત્રીસો પોત્રીસો પચાસ અંદાજે.
ના ના આ ભાવ નથી કેતો આપણેે જે મગફળી વેચ ચવા જઈએ તે ભાવ શુ
હા તમારો મગ ફળ વેચવા જઈએ તો ત્યાં અંદાજે હાલનો... ભાવ સારો કહેવામાં આવે છે. તે અંદાજે બિયારણ નો ભાવ વધારે છે તો એ માર્કેટ નો ભાવ છે કોને બે હજારથી મો એન બાવીસો વધી.
ખૂબ સારું કહેવાય. એટલે તમે કઈ મગફળી વાાવી છે.
હા અમે તો કમુ... કા ભાવનું બિયારણ વાવીએ છીએ અરેનો જે પોત્રીસો પચાસ રૂપિયાનું અમારે... પ પડેલું હે.
એવું એમ.
હા.
કેટલા વિગામા આવ્યું છે.
હા અમારે છ થી સાત વિઘામા આવેલું છે પણ... ઉત્પાદન એ ભી સારું મળ્યું છે ને એમનો એક એક દાણો ભી એનું બીજ નીકળી ગયું છે. હા અંદાજે એક... એક દાણા નો જે... છોડ આવે ને છોડ એ એક એક દાણા નો... છોડ બીને... નીકળી ગયો છે બારે.
એવું એમ તો તો બગાડ નથી થયો એમ.
ગુલ ભી નથી થયો ને અમારે જમીન ભી સારી છે ને પોષી જમીન સે માટી વાળી જમીન હે.
અચ્છા સારું સારું તો તમારે... પશુપાલનનો વ્યવસાય કેટલા ટોળા રાખો છો તમે...
હા અમે તો પશુપાલન ની અંદર કોને સાત થી આઠ ગાયો રાખીએ છીએ બાર તેર ભૈસો રાખીએ છીએ અત્યારે અંદાજે ચાર થી પાંચ હ ગાયોને ભૈસો દોવા નઈ દેતી કોને
એવું એમ
હા.
તો તો. તમારે કેટલો ક મહિને કેટલો પગાર આવતો હશે અંદાજી
હા અંદાજે અમારે મહિને આવે બાર થી તેર હજાર જેવો પગાર આવે છે પણ અમારે ત્યાં ગાયો ભેંસો માટેનું ખોણ છે ને એ તમારે બિલકુલ સસ્તું મળે છે ત્યારે અંદાજે કો ને એ દસ દસ જેવા ચોખા મારે સેલેરી જવા મળ ને
અચ્છા પણ તમારે તો એગ્રોની ફ્રેન્ચાઈસી માં ઘણું કમાતા હશે એમ
હા એમાં મારે ચાળીસ ટકા ફાયદો થાય ને અમે સાહીઠ ટકા જે ભાવે એ સાઠ ટકા
અચ્છા એટલે તમને પણ સારી કમાણી થાય છે.
હા મને ભી સારી કમાણી તો તમારે આપ કઈ દવા લેવા આવશો તો અમારે એગ્રો સેન્ટરે
થયા છે. તો એટલે કે કઈ દવા આવે નોખવી જોઈએ મેં એટલે કોલ કર્યો હતો.
નાખવી જોઈએ તો તમે વિકાસ માટેના બે શબ્દો બોલી શકશો કે તમારે કેટલો વિકાસની જરૂર છે.
જો હાલ તો મગફળીમાં ખુબ જ વિકાસ જરૂર છે. કારણ કે તે મગ ફળી તો ઊગી છે પણ હને છોડ ખૂબ નાના છે તેના જે દોણા લેવા જોઈએ ને તે દોણા પણ લેવા જોઈએ એના માટે દવા જોતી હતી.
બરોબર. અચ્છા તો તમારે એક કોઈક બીજ અમારે ત્યાંથી તમે દવા લઈ જશો તો તમારે એક એક છોડ નું બીજ નીકળી જશે બારે અને તમારે જે અંદર જી ભરપૂર પ્રમાણમાં તમારે પ્રોફિટ બે છે નહી તમારે વધારે ત્યાં સંગ્રહ કરશે જે મગફળી ન ઉત્પાદન છે ને ત્યાં વધારે સંગ્રહ કરશે
હા એવું એમ હા તો મગફળી ખુક તમારી જે દુકાન ભીલડી માં આવેલી છે ને તે ક્યાં આવેલી છે તે જગ્યાએ હું તમે લોકેશન મને વોટ્સઅપ કરી દેજો એટલે હું ત્યાં જ તેઈને તમારી જે તમને કોન્ટેક્ટ કરીશ
હા હા
એટલે મને જે દવા જોતી હોય તે મળી જાય ને
હા બિલકુલ હું તમને વોટ્સઅપ કરી દીું તમારું લોકેશન અને તમે ત્યાંથી જઈ ને અને મને કોલ કરજો અને હું તમને સારી અને સસ્તી દવા અપાવીશ અને ત્યાંથી તમારે વધુ પ્રમાણમાં ઉત્પાદન બેહે અને સારી સસ્તી મળે અને વિકાસ માટે ની દવા ભી મળી જશે ત્યાં
હા અને એ પણ પૂછવું હતું કે મગફળી જે પછી જે બટાકા વાવાના છે તે બટાકામાં કયું બિયારણ વાવું જોઈએ સારું
હા બટાાના ની અંદર બિયારણ તમારે ખ્યાતિ નું સારું મળી જશે તમે એ પણ વાવી શકો છો ખ્યાતિ ન બિયર રંગાવી શકો આપ છો અને તમારે વિકાસ માટેની બે દવા ત્યાં
મારે એવી ઈચ્છા છે કે કોલંબો કોલંબો તોવાવાતા
અચ્છા કોલમ્બો ભી બીઆાર મળે જ જૈસેથી અમારાા કોન્ટેક્ટમાં છે
હમ સારું સારું તો હું આવું ત્યારે તમને કોલ કરીશ